હલો, હા. બોલો મજામાં તમે કેમ છો,
હું પણ મજામાં છું, શું કરે છે,
હા હઘી છું.
કેમ ઊંઘે છે, રાત્રે ઊઘેલી નથી કે.
ની આ મે ઉલટા ઉઠી ગયાના એટલે.
ના કોઈ
મારી નાની આવી છે, મારા ઘરે મારી નાની અને મામા આવ્યા છે. ગાવથી હા,
સારુંને એના હાથે એન્જોય કરે.
એટલે તો કાલે રાત્રે લેટસ. ઊંઘ્યા હતા એટલે હમણાં, તમે શું કરો,
મેં તો કાં ઈ નહી એમ જ પલંગમાં બેસેલી છું.
હું આજે તો વરસાદ થયા બહુ ગરમી પણ થયા.
હા આજે તો વરસાદ થયા થોડો રાહત મળ્યો, કેટલા ગરમી કરી દીધું હતું.
હા
વરસાદ નહીં થાય તો બહુ ગરમ લાગી જાય.
હા, ના
એજ
તો મેં જમીન લીધી મેંતો.
હા, જમી લીધી છું તું જમી.
કોહી.
કેમ અત્યાર સુધી,
અરે મેંતું આ આવીને કોલેજમાંથી આઈને સોઈ ગઈ.
તો એટલા માટે,
હા, આજેતો મારા ઘરને નીચે બજાર બજાર લાગશે. માર્કેટ,
હા, હા ભુત બજારને આજે.
હા, એ ઠોક ઠોક આવાજ આવ્યા કરે ક્યાંથી,
તો નીંદ હું ડિસ્ટર્બ કરી નાખીને,
નહીં, નહીં હા ગરમ, સાવ હારત છે. મારા કોલેજમાં તો, તબ મજામાં છે, તો
હાશું બોલતી છે,
મારા કોલેજમાં તો ફંક્શન આવે આવા છે, ફેશર પાર્ટી ફસ્ટ ઈયર વાળાને.
ફર્સ્ટઈયર વાળો મારો બેનનો પણ હશે.
હા વેલકમ કરવાનું છે હા
ના ના નવો કપડો પહેરીને જવા પડશે
હા ઓન પીસ જીન્સ ટપ
જીન્સ ટોપમાં
હમ કઈ પણ દી
હ
જીન્સ ટોપ કૂટ તે વગેરા તમારાા મરજી કઈ ભી પ્રેણી
હાર બતા આપડે ગાર્ડન ગેલા હતા
ખૂ છે ને મજા આયવીને
બહ મજા આવી
હ એક દિવસ હ જાઓ
હા એક દિવસ આપડે આડ જઈએ તું ક્યાં મોવાાઈલ ઉકેલી છે અવાજ નહી આવતું છે
હું હાથમાં જ છે મૂકેલું છું ફોન
જ
મને તો આ ઊંઘ આવ અત્યારે
મને પણ આવે છે ખા જમીલીએ જમી લઈએ ને તો ઊંઘ આવે છે
હા અને હું કઈ લઉ પ્રેશર પાર્ટીમાં હોય ગઉ
હ ફેસર પાર્ટી માં લઈ લેજે કઈ પણ પણ તાળુ તો લાસશ્ટ ઇયરને
હા તો હ ઉપર બી જવાની ને બધા જ જાય શકે સકન્ડ ઈયર ફર્સ્ટ યર થર્ડઇયર બધ જર
હમ સારું કે ક્યારે છે.
એ છે. ઓગસ્ટમાં વન વન યા ટુ ઓગસ્ટમાં થશે
અત્યારે તો બહુ ટાઈમ છે. તો પંદર દિવસ ટાઈમ છે.
હમ
હમ હમ
ડાન્સ થશે વગેરે સુધ આપણા સ્કૂલમાં કે બો થશે એટલે-
ફેરવેલ જેવું ને-
વગેરે હા પલથી- ખાવામાં શું મોકલે તમને ખબર છે?
શું?
બર્ગર અનેને કોલ્ડ ડ્રિંક ઉ જ ઓ કે
પૈસા લઈ છે. બધાને
હા નહીં નહી પૈસાની નથી એ કોલેજ વાળા તરફથી આવે
હમ
પૈસા ન લે-
હા બતાવ ગાર્ડન ક્યારે જવાનું આપડે ફરીથી-
સન્ડે -
હા સંડે ની જઈશું ફરીથી-
મજા આય ગ હતી-
બહુ મજા આવી હતી. પાણીપુરી ખાવામાં બે જગ્યા પાણી પુરી એક ઠંડા અને એક કેટલું ઠંડુ હતું ને પાણીપુરી.
હા, પણ હારું નથી અતુ.
હા, ની હારુ હતુ ઠંડો ઠંડોની ગમે. બીજા જગ્યા ગેલી હતી તો સારું હતું.
હા.
ઘરે.
અરે મારા ઘરની નીચે.
હમ.
બધાએ બજાર લાગ્યા કર લગાવવા કરતા.
ની મજા તો આવી હતી ભેલ વેલ ખાવામાં તો સારું લાગે ગાર્ડનમાં તો.
નાલી દીકરીએ મને કેટલા પરેશાન કર્યું હતું.
હા, એ તો પરેશાન કરશે ને એમ બાળકો લો લોકોને તો ગાર્ડન જઈએ ત્યારે જ. એ ઝુલામાં ચડવાનું છે. એ જુલામાં ચડવાનું.
હા
મારા પપ્પા સાથે પણ કાલે કાલે ગેલી હતી એ. કાલે ગેલી હતી ગાર્ડન હા, મારા પપ્પાનુ કાલે રજા હતું ને. તો એટલા માટે કાલે ગેલી હતી આપણા નાનું હાથે.
એકલી જ?
હા, એકલી જ ગેલી હતી ગું ગેલી હતી અને પ પાણીપુરી ખાધી અને ખાધી પછી કે કે મને ગાર્ડન જવાનું છે.
હા.
બો ચાલાક છે આ.
મારી નાની આયવી છે ગામથી.
હા, શું શું લાવી છે.
કાઈ ની લાયવી પાસ્તા લાવ્યું હું એને હું બોલે.
શું.
અ નાલ્લી.
ક્યારે આવી.
હુગડા અ કાલેય સાંજે. પાંચ છો વાગ્યા
એક છોકરા
છોકરા એ કેટલું લંબુ લંબુ બાલ રાખે આ જોત. એક છોકરા હુ જોયુ. કેટલુ લાબુ બાલ.
હા, અત્યારે તો બો લાંબુ લાંબુ રાખે છે છોકરાઓ વાળ.
છોકરી જેવો.
હારુની લાગે.
ની હારુ લાગે.
ફેશન કરને.
અત્યારે બોવ ફેશન ચાલે છે.
અત્યારે તો ચોટી બી માં માની નાખે.
એજ તો
ડાલે ડાલલે
હ છોકરા લગને વ સ્ટાઇલ મારે્યા
હા ને મા માર કૉલેજમાં તો બહુ છે
એક ક્લાસ માં કેટલા લોકો રહેે
એક ક્લાસમાંતા એકસો ફોર્ટી નાઇન હમણાં જ છે ને કોઈ કોઈ સેકન્ડ ઈયર માં નીકળી જાય અને થર્ડ યરમાં પણ નીકળી જાય
કેમ
બરાની ભાવે નીકળી જાય કેટી વેટી લાગી જાય તો પછી કરવના નહીં નિકલે તો
હ એજ એજ
નિકલી જાય બદાબજાર
હા તારા ત્યાં તો બજાર લાગે ને બહુ ફાઇન લાગશે
આ બહુ ફાઇનલ રાતમાં તો બહુ ફાઇનલ લાઈટિંગ વગેરે બહ ફાઈને
મને દેખવારજે વિડીયો કોલ કરીને
હા તમે કેમ નહી આવો ભૂતભજાર અરે દી હું બોલું હું છે ને હમણાં દુકાનમાં રહી રહીને છે ને ભાઈને હેલ્પ કરું એટલે
હા હ
હમ
તો તો સારું કહેવાય
બે બે દિવસ ત્યાં ઈ જ છું પણ હમણાં નાની આવી ગયા છે ને તો એને. ઘરમાં છું અમણા મે મમી નાનીએ.
એટલા માટે તું નઇ આવતી હતી.
હા.
તો મને કેવા જોઈએ તું ને.
મેં ક દીદી એ બતાવી હતી.
ની બતાવેલી હતી મને તો. આજે પણ કીધેલી છે તું આવશે આજે પણ નહી આવવાની.
જોવું સાંજરે અરે પ્રિન્સ આવી જાય ને મારા ભાઈ આવી જાયને તો હું જોઉં. આવવાનું.
તમારા ડબ્બા ભી આપવાના છે એટલે.
હા એ તો આપશે ને એમાં શું છે.
તમે બિરયાની ક્યારે બનાવશો.
બનાવીશ બોલાવીશ તમને.
હ લવ.
ચાલ તો ઠીક છે બોલાવે છે મમ્મી.
હા.
બાય.
બાય.